હલો
જય શ્રી કૃષ્ણ
જય જય શ્રી કૃષ્ણ કેમ હુ મજામાં તમે
હા અમે પણ મજામાં છીએ હ પોલ્યુશન કેટલું વધી ગયું છે આ પોલ્યુશન વિશે જ વાત કરવાના આપણેે આજે
હમ હમ
પોલ્યુશન અને એની જ આપણા શરીર ઉપર આપણા વાતાવરણ ઉપર જે કઈ અસર થાય છે તેના વિશે આપણેે વાત કરીશું આજે
હા
પોલ્યુશનના લીધે ના લીધે અત્યારે લોકોને લોકોને શ્વાસ છે. દમ છે કેટલી બધી પોલ્યુશન વધે છે આ કેમ કે એક જ એક જ ઘરમાં ત્રણ વ્યક્તિઓ હોય તો ત્રણે ના અલગ અલગ એના
હલ્ આ તો તમને હજ ચુ કીધું પોલ્યુશન તો બહુ જ વધી રહ્યું છે પણ જો તમે એ પોલ્યુશન મતલબ આપણે પોતે જ વધ આવતો છો એ એના પર આપણે કઈ લિમિટમાં યુઝ કરશો તો એ પોલ્યુશન વધારે નહી થશે
કંટ્રોલ તો આપણે જ કરી શકીએ પણ અત્યારે અત્યારે માણસોની સંખ્યા પોપ્યુલેશન પણ વધી રહ્યું છે તો એના લીધે પોલ્યુશન વધે જ છે તો પોલ્યુશનના લીધે અત્યારે ગ્લોબલ વોર્મિંગ આ તે બધું બહુ જ વધી રહ્યું છે અને આપે આપણે વૃક્ષો પણ કાપતા રહ્યા છીએ જંગલ પણ કાપીએ છે જેના લીધે પોલ્યુશન વધુ જ રહ્યું છે જેટલા આપણે વૃક્ષો કાપીએ છીએ કે જેટલા આપણે એ કરીએ છીએ જંગલો કાપીએ છીએ એ પ્રમાણે આપણે વૃક્ષો વાવતા નથી તો એના લીધે પોલ્યુશન વધતું જ જાય છે. કે જ્યાં લોકો વસવાટ ન કરતા હોય જ્યાં લોકો વસવાટ કરતા હોય ત્યાં એ લોકો પોલ્યુશન વધારી જ રહ્યા છે.
હા તો તમે હા જો જ કીધું કેમ કે આપડે જાઓ તમે બધા જગ્યા એ મતલબ જેટલા બી જંગલ હોય એને કાપી કાઢે અને ત કઈ ફેક્ટરી હોય યા પછી કોઈ બિલ્ડીંગ યા પછી કોઈ ન રો હાઉસ યા બીજું કઈ તો બનાવે જ એવું ની ભાઈ આ આપણું જંગલ કાપી કાપતા છો તો બીજે કઈ જગ્યા આપણે એક બે ઝાડ એક બે એક બે ટ્રી પણ લગાવીશું તો એનાથી આપણે તો પણ થોડોક ફરક પડશે પણ આપડે એવું નહી કરે મતલબ બધું જ કાપી નાખીને એના જગ્યા પર કોઈ ફેક્ટરી યા કંપની યા કશે પણ કઈ પણ આપલું જે પ્લાન્ટ હોય એ મતલબ જે આપ પ્લાન આપણે સોચતા હોય, એ આપણે ઉભી કરી દે
હા
હમ એ તો તમને સાચું કીધું કેમકે જો મતલબ ફેમિલીમાં અગર એક બે જેમના પાસે ગાડી હોય તો એવું નહી કે ભાઈ આપણે કોઈ પણ એક જગ્યા જતો હોય, તો એને સાથે જ જશું બધાને બધા પોતે જ ગાડી પર જાય એનાથી બી પોલ્યુશન થાય પછી તમે જો એ આપડેછ ર છે એ બી ડસ્ટબિન મતલબ જે આપડે ડસ્ટબિનમાં નાખો છો, એ બી એ કઈ જગ્યા ઢીગલો કરી દે, અને એને બી હલગાવી દે પછી એનો બી ધુમાડો થાય એ ધુમાડો બી પોલ્યુશન જ થાય પછી. ચ જે હમ્મ હમ્મ હલો, હા તમારો અવાજ ઓછો આવતો છે.
આપડે લોકો આખથી તેમ ચાલીને નથી જતા એના લીધે આપણને એટેક પણ પેલું દમા ના લીધે એટેક પણ આવી શકે છે
હા તમને હાથ ચું કીધું કેમ કે જો પેલા લોકો એ મતલબ કસે પણ જતા હતા, એ ચાલીને જતા હતા મતલબ એ એક એક દોઢ દોઢ કિલોમીટર એમ જ ચાલી જતા હતા, હવે જો તમે આપડે કશે પાંચ મિનિટ ન બી રસ્તો હોય તો બી આપણે આપણે બાઈક કાઢો ને તો સ્કૂટી કાઢો એના પર જ જતા રહેે એનાથી આપણેે શું થઈ ગયેલું છે, આપડી એ બોડી એ મતલબ એ કસરત કરવાનું ભૂલી ગયેલી છે, અને આપડે જયારે લાગે કે ભાઈ આપણેે એકદમ કસરત કરવું પડે અને આપડણે ત્યારે કસરત કરવા જાય ને તો પછી આપડે એ શ્વાસની પ્રોબ્લેમ થઈ જાય પછી, આપડે દમ દમ જેવો લાગી જાય, કોઈ કોઈ વાર તો પછી આપડ એટલું એવું લાગે કે ભાઈ આપડ હવે મતલબ હાર્ટ એટેક આવવાનું જેવ એવું થઈ જાય આપડે
એ પોલ્યુશન પોલ્યુશન ના લીધે લોકો તો બીમાર પડી જ રહ્યા છે
હમ્મ
રયલ જે પાણી આવતું પેલા નદી ના પાણી ડાયરેક્ટ લોકો પીતા હવે તો આરો સિસ્ટમ જોઈએ જ છે આપને
હમ્મ એ તો તમને હાથ ચુઝકીશ
લ્યુન ના લીધે નદીઓ બી આપડણે એટલી બધી ગંદી કરી નાખી છે, કે આપને પાણી પીવાનું તો શું? જોવાનું બી નહીિ ગમે એટલું બધું પોલ્યુશન
એ જ નહી પેલા જો તમે નદી ન પાણી એકદમ એવો કાચ જેવો દેખાતું હતો, મતલબ અંદર તળમાં જે હશે, એ આપણે જોઈ શકતા હતા પણ હવે જો તમે હવે અગર પાણીના જોડે બીજાશો તો પાણીમાંથી કઈ આવશે પછી મતલબ હમણાં એવું થઈ ગયેલું છે, ના કોઈના જો મોટી મોટી કંપની હોય યા પછી ગામડા મતલબ સિટી માંથી જે ગટેર નું પાણી નીકળે, એ હવે ડાયરેક્ટ સીધું નદીમાં જોઈન કરી દીધું છે પેલા એવું નહ હતું. હા
ફેક્ટરીઓ ડાયરેક્ટ નદીમાં જ નાખે છે.
તન
ોને માણસોને પશુઓને બધાને પ્રાણી જે પાણીજન્ય રોગ હોય કે જે પાણીથી થતા હોય પેટ ખરાબી છે કે પછી આંતરડાની બીમારી છે, કે એ બધી બીમારીઓ એને પાણીથી થાય છે એના લીધે બી પ્રોબ્લેમ થાય છે.
હ આ તો તમને હથ ચુકીધું કેમ કે આપડ મતલબ જેટલો આપડે અ જીવન જગવા માટે શ્વાસ લેવાની જેટલી જરૂરત હોય, એટલો જ આપણે પાણીની પણ જરૂરત હોય, અને આપણે મતલબ જો જેટલો શ્વાસ માટે આપણે તકલીફ થાય એટલું પાણી પીએેશો આપણે ગંદુ પાણી એ બી આપડે હાનિકારક છે, અને એવું નહ કે આપ મતલબ એ ફિલ્ટર કરી શકો, કેમ કે જે જેને પોહાય એજ આરો સિસ્ટમ યુઝ
પોલ્યુશન ના પોલ્યુશન ના લીધ પાણીમાં જે આપણા આપણા શરીરને જોઈતા જે બધી મિનરલ્સ છે, કે પોટેશિયમ છે કે ઓક્સિજન છે, પોલ્યુશન લીધે એ ન્ટ થાય છે, અને એના લીધે એ પાણી આપણે પીય છીએ તો આપણને કઈ પાણીથી પાણીથી આપણને જે મળે છે ઓક્સજન બધું એ આપણને મળતું નથી, પૂરતું એટલે આપણા શરીરને ખુબ જ નુકસાન થાય છે.
હા એજ નહી કોઈકઈ વાર જો આપડે સ્ટોન થ મતલબ સ્ટોન થઈ જાય, યા પછી પાણીથી મતલબ પાણીમાં વધારે ક્ષાર થઈ જાય એવું આપડે લાગે પણ આપડે ખબર જ નહી, પડે કે ભાઈ આપડું એ જો પીવાનું પાણી છે, એ મતલબ પ્રદુષિત પા આવતું છે, એટલે જ આપડે એ બધી બીમારી થતી છે આપડે જયારે દવાખાનામાં જાય ત્યારે આપડે ડોક્ટર ક કે ભાઈ તમે જો પાણી પીતા છો એ પાણી ચેન્જ કરો, હી તો પછી તમે ઘરે આરો ફિક્સ કરી લો એનાથી મતલબ તમારી સેહત પણ સારી રહે. તમારી મતલબ એ પાણીની પ્રોબ્લેમ બી દૂર થઈ જશે
પાણીને લીધે પેટના રોગ હ પોલ્યુટેડ પાણી ના લીધે પેટના રોગો તો બહુ જ
હમ આજ તો બહુ જબરદસ્ત થાય છે
હા કે જેના લીધે આંતરડાની બીમારીઓ થાય છે કે આપેલું હરણ્ય હમણાં હરણ્ય બુહ જ વધી ગયેલા છે કે એના લિઘે એનું ઓપરેશન કરાવવું પડે છે અને બધું
વેદ નુ
ગાંઠ વધે છે પમાં કે પેલું ધૂળ વાળું પાણી હોય એના લીધે પેટમાં ગાંઠ થાય છે
પ્રોબો અને એ એક વા મતલબ એ એમાં ના એ બધામાં જરૂર છે કે ભાઇ આપડ જેટલું પ્રદુષણ કરતા હોય એ આપણેે જ નુકસાન થતું છે
હા એ આપણને જ નુકસાન થતું છે પણ પ્રદુષણ રોકવું જરૂરી અને જો પ્રદૂષણ કોક માં નહી આવે ને તો તો માણસને ખતમ થતા પણ નહી લાગે
હા એ તો તમને આખી જ કીધું આમ મતલબ એવું આપણે એવું કરવું પડે કે ભાઈ આપડણે જેટલું દૂષિત પાણી હોય એ ડાયરેક્ટ નાલામાં છોડ નદી નાલામાં છોડતા હોય એને પહેલા થોડુંક મતલબ એને
માટે એના માટે કોશિશ કરવી પડે
હા
ઓછું થઈ જાય પાણી પોલ્યુટેડ ઓછું થઈ જાય
એ જ નહી
સરકારે કંપનીઓ માટે તો અલગ અલગ નિયમો બનાવવા જ જોઈએ કે એ પોલ્યુટેડ પાણી આમાં નદીમાં કે નાળામાં નાખ
હવે જો તે સરકારે કંપનીઓને ઓર્ડર આપેલી છે કે તમે જો નથી માં પાણી છોડતા હોય એને તમે થોડુંક ફિલ્ટર કરો પછી એને એને તમે નદીમાં છોડો પણ એવો મને નહી લાગતું કે એવું થતું છે
એવું કોઈ કરતા નથી
એ જને
હા સારું ચલો તમારી સાથે વાત કરીને બહ સારું લાગ્યું નવી વસ્તુ જાણવા મળી
હમ મને બી સારું લાગ્યું તમારથી બી મે બહ જાણકારી મતલબ મઈલી માં જતા એમ? હમ્મ.
ઠીક છે ચાલો હા, આવજો, જય શ્રી કૃષ્ણ.